કેમ છો.
તમે કેવો છે.
અમે સારા છીએ.
મિત્રા.
અભ્યાસ ચાલી રહ્યો છે એમ તના મિત્ર આજે હું તમને એક મારો એક વિષય છે તેના વિશે હું થોડી તમારા પરથી માહિતી માંગવા માંગુ છું તો શું તમારી પાસે થોડો ટાઈમ છે.
હા મિત્ર ચોકકસ. મારી પાસે હવે તો વેકેશન છે એટલે ઘણું બધું ટાઈમ છે. તમે બિંદાસ તેથી તમે કહી શકો છો
હા મિત્ર તો મારો આજેનો જે વિષય છે તે ખેતી અને પહેલાના જે ખેડૂતો હતા એ લોકોનું જીવન તો મિત્ર તમને ખબર જ છે કે ખેતી વિશે તમે જાણો જ છો કે આપડું જે દેશ છે ભારત એક ખેતી પ્રાદાયિક દેશ છે. ને પહેલાના સમયમાં કેમ હમનાના જે સમયમાં છે ખેડૂતોનું જીવન હમ કેવું ચાલી રહ્યું છે તે વિશે હું તમારા પરથી થોડી માહિતી લેવા માંગુ છું. છો તો શું તમે થોડી માહિતી મને આપશો.
હા મિત્રો ચોક્કસ તમે જે કીધું કે જે આપણો ભારત દેશ એક જ પ્રધાન દેશ છે. તમારી વાત શો દુઃખાશે સચ છે કારણ કે મિત્રો આપણા જે ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે કારણ કે ભારતમાં જે પણ લોકો વસે છે એ એમાંની મોટા ભાગની જે વસ્તી છે એટલે જે લોકો છે એ સૌથી વધારે લોકો મિત્ર આ ખેતી પર નિર્ભર કરે છે અને જે ખેતી કરે છે એના એના એમાંથી જે. આવક મેળવે છે મિત્ર. એનાથી એ લોકો ગુજરાન ચલાવે છે તો. આ આપણે જોવા જઈએ ને મિત્ર તો આ ખૂબ જ ખૂબ જ મોટો પાયો છે જે ખેતી પર આધારિત રાખે છે અને સૌથી વધારે ખેતી જે ચોમાસા દરમિયાન હોય કે જે શિયાળામાં લેવામાં આવે છે મિત્ર. તો તમે પણ થોડું માહિતી આપો મિત્ર હ
આ ખેડૂતો છે તે ખેતી દરમિયાન મોટા. જે ખેડૂતો છે તે વરસાદ. પર નિર્ભર છે અને જો વરસાદ ના પડે તો પછી એ લોકોની જે ખેતી છે તે. મુસ્ત. વધારે પડતી થતી નથી કારણ કે અમુક એવા ખેડૂતો હોય છે એ પાસે પાણીની સુવિધા હોય છે જયારે અમુક ખેડૂતો પાસે પાણી ની સુવિધા હોતી નથી આથી જે ખેડૂતો જે પાક ઉગાવે છે તે યોગ્ય રીતે ઉગાવી ટકતા નથી તેની જે અસર છે તે પછી આપણા ભારત દેશના જે લોકો હોય છે એ લોકો પર પડે છે કારણ કે જો ખેડૂતો જો ખેતી કરવાનું છોડી દે તો પછી જે આપણા ભારત દેશવાસી તો પછી ભૂકમરો ચાલે છે આ ચાલુ થઈ જાય એવું આપણે કહી શક કે છે કારણ કે તમે અમણાં જો છો કે હાલમાં સમય દરમિયાન અ જે ખેડૂતો છે એ લોકોને એવુ યોગ્ય રીતે જો સુવિધા મળે, તો પછી જે પાક હોય તે યોગ્ય રીતે પછી, એ લોકો માર્કેટમાં કે પછી બજારમાં અ સારી રીતે વેચી શકે. ને પછી જે વેચાયેલો જે ખોરાક છે કે કઠોળ છે એ પછી આપડા સુધી પહોંચી વળે છે. ને જે સિટીના લોકો હોય છે, તે લોકો પછી એ લોકો વેચીને લે અને પછી ખાય છે. કારણ કે જે સિટી શહેરોને મોટા મોટા ટા એવા હોટલો, કે પછી બીજી જગ્યાએ આપણે વાત કરીએ તો તાં બધી જે વેરાયટી ટીઓ બનાવવામાં આવે છે તે મોસ્ટ ઓફલી કે વેચીને બધી વસ્તુઓનું ષા શાકભાજી કે કઠોળ વસ્તુ એ બધી વેચીને લેય છે. પછી એમાંથી એ લોકો અલગ અલગ વાનગીઓ બનાવેે છે. તો આપણેે જોવા જઈએ તો એમ તો એ બધી વાનગીઓ એક અ ખેતી ખેતી દ્વારા જ મેળવવામાં આવે છે તો આપણેે અહ ખેતી ખેતી દ્વારા જ મેળવવામાં આવે છે. તો આપડે ખેતીની વાત કરીએ તો આજના સમય દરમિયાન જે આપણા ભારત દેશ છે. જે ભારત દેશની જે સરકાર છે. એ ખેડૂતો ઉપર ખૂબ જ એવું ધ્યાન આપે છે. કારણ કે તમે જોવા જાવ તો જે ખેડૂતોનું જીવન છે. એ ખુબ જ અ શારીરિક હોતું નથી, કારણ કે અમુક એવા ખેડૂત હોય છે. એ લોકોને જે જીવનમાં અમુક સમસ્યાઓ કેમ કે વરસાદની સમસ્યાઓ એના જીવનમાં આવે તો પછી એ ખેતી કઈ રીતના કરે, એ માટે સરકારે અલગ અલગ એવી યોજનાઓ બનાવવામાં આવી છે. જેમાં એમને જો કોઈ ટેક્ટર લેવાનું હોય તો એના ઉપર અહ સબસીડી આપવામાં આવે કે પછી ખાતર લેવાનું હોય. કે પછી પાક વેચાતું લેવાના હોય. તો પછી સરકારે એના પર અલગ અલગ સબસી આપે છે તો આના દ્વારા જે ખેડૂતો છે એ લોકો સારી રીતે પાક કે અ અલગ અલગ શાકભાજી ઉગાડી શકે. ને પછી એ અ સારી રીતે માર ટમાં આવે તો પછી જે આપણા ભારત દેશના લોકો છે એ લોકોને સારી રીતે મળે. શું તમે મિત્ર હજી થોડી વધુ માહિત થી મને થોડી આપશો તમારા પરથી
હા મિત્ર ચોકકસ. કારણ કે તમે જે પણ વાત કીધી એ મને ખુબ જ સારી લાગી કારણ કે મિત્ર આજે આપણે જોવા જઈએ ને તે આપણ ભારત દેશ એ ખૂબ જ વિકાસ વિકાસ થઈ રહ્યો છે અને મોટા ભાગની જે પણ વિકાસ થઈ રહ્યો છે એ ખેતીમાં પણ થઈ રહ્યો છે. અને મિત્ર આપણે હવે જોવા જઈએ ને તો જે તમે કીધું કે હવે તો ખેડૂતોને ઘણી બધી એવી યોજનાઓ નો લાભ પણ મળતો રહ્યો છે અને એમાં સૌથી વધારે એ છે કે હવે નવી નવી યોજના દ્વારા ખેડૂતો પણ થોડું વધારે એ લોકોને જ્ઞાન મળ્યું છે અને એ લોકો પણ ખેતીમાં વધુ સુધારા પણ કર્યા છે જેથી કરીને કેવી રીતે વધુ પાક લઈ શકાય અને એમાંથી વધુ મેળવી શકાય. અને મિત્રો હાલમાં જોવા જઈ. તો જે ભારત સરકાર દ્વારા કેટલી બધી યોજનાઓ બહાર કડવામાં આવી છે. એમાં મિત્ર એક મ ખુબ જ સારી લાગે એવી એ કે પ્રધાનમંત્રી ક કૃષિ યોજના અને ફસલ વીમા યોજના છે ઘણી બધી એવી યોજનાઓ છે મિત્ર કે જે ખૂબ જ ઘણી અને ખૂબ જ મ હત્વની છે. અને મિત્ર, આપણે જોવા જઈએ હાલમાં, જો ગામડા વિસ્તાર સે, અને એ ગામડા વિસ્તારમાં મિત્ર સૌથી વધારે એ એ જે લોકો પાક લેતા હોય છે એ. ચોમાસા દરમિયાન લેતા હોય છે, કારણ કે એ જગ્યા જ એવી છે મિત્ર કે જ્યાં ઢોળાવ વાળી જગ્યા હોવાથી મિત્ર. ત્યાં સૌથી વધારે જે પણ રોકડીયા પાક હોય એટલે કે. ચોમાસા દરમિયાન મોસ્ટ ઓફ જે આપણે ડાંગરનો. લઈ શકાય અને ત્યારબાદ જે પણ. મહિલા હોય. એમાં એ લોકો કઈ એ લોક શાકભાજી ને એવું કરતા હોય છે. તો મિત્રો આપણે ધ્યાનમાં રાખવાની એ બાબત છે કે. આપણે જો એક પાક કરીએ તો એના પછી તરત જ આપણે બીજો પાક કરવો જોઈએ કારણ કે જો આપણે પાકની ફેરબદલી કરીએ તો પાક પાક સારો આવે અને જમીનની ફળદ્રુપ ફળદ્રુપતા પણ સારી રહે અને હાલમાં આપણે જોવા જઈએ તો આપણે નવી નવી ટેકનોલોજીઓ દ્વારા ખેતી કરવી જોઈએ અને ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. જેના કારણે જ. જે વધારે નીંદણ હોય એ ન થાય. અને આપણી મહેનત પણ બચે અને. સમય ન પણ બચાવ થાય.
હા મિત્ર તમારી વાત એકદમ સાચી છે. તમે માહિતી આયપી એ મને ખૂબ જ ભ કેમ કે આજના સમયમાં. આપણે જોઈએ તો જે ખેડૂતો છે. એ અ નોર્મલી જોવા જઈએ તો અ જે પાક. કરે છે. એ ખૂબ જ વધુ પ્રમાણમાં કરતા હોય છે. કારણ કે પહેલાના સમયમાં આપણે વાત. કરીએ તો. જે ખેડૂતો હોય એ વરસાદના પાણી ઉપર જ નિર્ભ હોય છે એથી કરીને જો. ચાર મહિના દરમિયાન. પાણી આવે તે દરમિયાન દરમિયાન કોઈ ડાંગર કે કઈ વાવતા હોય છે. ને પછી, એના પછી, થોડા ત્રણ ચાર મહિના શિયાળા દ દરમિયાન કંઈ કંઈ એમાંથી ખાતરમાંથી પાક ઉગાડતા હોય છે. ને પછીના સમય દ દરમિયાન, એટલે ઉનાળામાં કંઈ વાવતા નથી, કારણ કે તે દરમિયાન કંઈ એ લોકો લોકોને પાણીની સુવિધા કે એ બધી મળતી નથી. પણ તમે મિત્રો તમે કેવો તો એમ આજના સમય દરમિયાન સરકારે અલગ અલગ એવી યોજનાઓ પછી અ અલગ અલગ એવા સેફ્ટી આપી છે, તેના દ્વાર આ એ લોકો લોકો પાક ઉગાડી શકે છે, તેમાં તમે કીધું પક્ષીદાય પદ્ધતિનો ઉપયોગ કરીને યોગ્ય પાણી જો પાણી મોસુમ હોય તો યોગ્ય ય રીતે પાકને મળે જેથી કરીને નિંદુ નહણી થાય, એ બહુ સારી વાત છે, બીજી વાત હમણા નહેરો પણ ખુબ જ બનાવવામાં આવી છે, અલગ અલગ ડેમ્સ તો એના દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે ખેતરમાં, જેથી કરીને જે ખેડૂતો છે એ લોકો સારી રીતે ખેતી કરેને એ લોકોનું જીવન આગળ સારી રીતે ચાલી શકે, મિત્ર કીધું તેમ હમણા હાલના સમય દરમિયાન વિવિધ ટેકનોલોજી પણ વધી રહી છે, તો હમણાં જે સરકાર છે, તે ટેકનોલોજી પણ ખૂબ જ ધ્યાન આપે છે, તેમાં એ લોકોમના સિંચાઈ દરમિયાન મોટરની સુવિધાઓ સોવારની સુવિધાઓ એવી બધી અલગ અલગ સ્કીમ બહાર પાડે છે, જેથી કરીને ખેડૂતો લાભ મેળવી શકે. ને જે પાક નું ઉત્પાદન છે. તે પણ વધી શકે ને મિત્રો તમે જોઈ શકો કે હાલના સમય દરમિયાન જે ખેડૂતો છે, તે મોટા ભાગના બહુ જાગૃત થઈ ગયા. છે, કારણ કે જે અ સરકારી સરકાર છે, તે ખેડૂત પ્રત્યે ખૂબ જ હમણાં વધુ ધ્યાન આપ્યું છે. કારણ કે, જો હમણા આપણે ભારત દેશની વસ્તુ છે તે દુનિ દુનિયામાં પેલા નંબર પર આવે છે. તમે કહી શકો છો, કે હમણાં આપણેે એકસોને ચાલીસ કરોડ લોકો, એ લોકોનું ખાવાનું, એટલે કે બહુ જ બધું જેવું. એટલે આપણેે ખેતી પર પણ ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. તો હમના આપણેે જોવા જઈએ તો દર વર્ષે અલગ અલગ જે યોજનાઓ છે તે બહાર પાડતા હોય છે સર કાર. ને એમાંથી પછી આપણેે અલગ અલગ ખેડૂતોને, અલગ અલગ પાક હિસાબથી, અલગ અલગ સુવિધાઓ આપવામાં આવે છે જેમાં એ લોકો સારી રીતે પાંખું ગાળી શકે એનાથી એ લોકોનું જે પણ પૈસા આવે તેથી એ લોકોનું પણ જે જીવવાનું કે પછી જીન જે પણ એ લોકોને મેળવવાનું હોય એ લોકો મેળવી શકે. ને પછી આગળ પણ સારી રીતે લોકો પ્રગતિ કરી શકે એમ સરકારે અલગ અલગ વિવિધ બ યોજનાઓ બનાવી છે. સુમિત્ર તમે આજના સમય દરમિયાન અમને આના વિશે થોડી માહિતી આપી તે બદલ હું તમારો ખુબ ખુબ આભારી છું. તો અ આ હમણાં જોવા જઈએ તો આટલુ બધું કોઈ ટાઈમ નય આય આપતો હોય પણ તમે આયપ તો તે બદલ હું ફરી વારે એક તરફ, તમને ખૂબ ખૂબ આભાર અં માનું છું. થેન્ક યુ મિત્ર.